હા, જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
મજામાં. તમે મજામાં?
હા, મજામાં. હા, સારા તમારી કેમ છે તબિયત?
બસ સારા છે હો. મમ્મી પપ્પાને મજામા?
હા, બધા મજામાં તમે?
બધા મચામાં લાઈટ કઈ ગરમીમાં બેઠા છીએ. હાલ લાઉટ ગઈ છે, હમ્મ.
અચ્છા, આ તો બઉ જ બહુ જ સતાવે છે લાાઈટ તો એગ્રીકલ્ચર ઓછોરે વાપરે
એ વરસાદ આવે એક છાંટો આવે ને બસ લાઇટ ગ જાય અહિયાં બઉ વીજળી નો મુ કાપ છે. અ
અચ્છા. બઉ જ બઉ જ ગરમી લાગે છે, પછી તો. હાઅઅઅ
હમ શું થાય હવે.?
આમ આમાં છી
હમ્મ,
મતલબ મજા નહીં આવતી આમ તો
હા જરાવર લાઈટ પેલા તમે રેવા આવીને ત્રણ ત્રણ કલાક ના હવે તો ઓછું થઈ ગયું પેલા ત્રણ કલાક સુધી લાઈટ જતી નવ વાગે જાય તો બાર વાગે આવે. બાર વાગે જાય ત્રણ વાગે આવે એવી રીતે લાઈટ કામકાજ ત્રણ વાગે જાય તો છ વાગે આવે એમ. શિયાળો હોય તો વાંધો ન આવે આપણે કાઢી લઈ દિવસો પણ ઉનાળામાં રેવાય.?
હા ના રેવાય જ નહીં.
એમાં તો ઉનાળામાં તો ભર બપોરે જ જાય બાર વાગે જાય એટલે ત્રણ વાગે આવે એમ.
અચ્છા. તો મતલબ લંબા કાપ છે તમારા?
હા. હમણાં એક બેન હારે વાત થઈ મારી મહારાષ્ટ્ એમ પીમાં છે ઈએ એમ જ કહેતા તા કે હું લગન કરીને આઈવી ત્યારે લાઈટો નો બઉ કાપ ને હમણાં એવું તો નતા. અહિયાંઈ એવું જ છે બહેન. હું કરીએ.
અચ્છા. હા એ જજ ના. અમારે અહિયાં પે બહુ જ કાપ લાગ કવત કાપ થઈ જાય છે.
હા.
હા.
હમ્મ. વરસાદી નથી તો એઈ લાઇટો બહુ જાય છે.
હલો.
હલો.
ખાઈ લીધું?
હા જમી લીધું હો.
અચ્છા. શું ક શું ખાધું આજે?
આજે સેવભાજી ખાધી.
અચ્છા-અચ્છા. તમારા મહારાષ્ટ્રમાં એ પણ બહુ જ મતલબ મળે છે ને. સેવ ઉસળ
હા સેવ ઉસળ ને ઈ હમ્મ.
હા. કેમ મારા કેન્ટીનમાં મળે છે. મને ખબર છે એ પણ મતલબ મહારાષ્ટ્રના જ છે. તે સેવું છે. પહેલા-પહેલા
સેવ મિસળ.
અને પહેલા મતલબ સેવ ઉસળ અને પાવ બંને સાથે મળે છે ને?
હા.
હા. પહેલા-પહેલા શું આના આ જે નવા કેન્ટિન વાળા આયા ના તો હું ગઈ ખાવા. તમને આ સેવ ઉસળ આ સેવ ઉસળ કેવી રીતે થાય? ઉસળ મતલબ ઉસળ પહેલી વાર સાંભળ્યું. સેવ તો ચલો મને, પહેલા સેવ તો મને લાગ્યું હા તો સેવ હશે, સેવ કંઈ ન ડીશ હશે. સેવ પછી ઉસળ, મે શું સેવ ઉસળ અને પાવ આ કેવી રીતે ખાવાનું ભઈ? મેં-મેં વિચાર્યું કે શું કરું લઉુ, ના લઉં? પણ હું નાસ્તો નહીં લઈ લઈ ગઈ હત તી. તો વિચાર્યું ખાઈને તો જોઈએ, ભઈ ભૂખ લાગે છે, હવે થોડું જે પણ મળે ખાઈ લઈએ. તો મેં ખાધું કેમ છોલા-છોલા આપે છે, મટરો આપે છે સેવ ઉસળમાં. પછી સાથે એના બે પાવ પણ આપે છે, મતલબ દાબેલી જેમ પાવ આપ પે છે. તો પછી મે ખાધું ને મતલબ ઉપરથી મીઠી ચટની, ખટી-મીઠી ચટની પછી પ્યાજ મતલબ ડુંગળી આ બધું નાખીને આપ આપતા. એક મતલબ બહું જ સારું, એટલું મસ્ત લાગ્યું ને મને. આ તડી આ
મસ્ત લાગે છે હા. અહીંયાઈ બહું મસ્ત, હમ્મ.
મતલબ બધા એના સ્કૂલના કહેતા, આ શું નવી ડીશ આઈ છે? તો ઈ મતલબ મારા કેન્ટિન વાળા કહેતા. કે તમે એને કે હા બ ખાઈને જો આ મહારાષ્ટ્રની ફેમસ ડિશ શે આ સેવ ઉસળ તો
હા અમે રેવા આયવા બધા મિસળ કે મિસળ મી મિસળ મિસળ નહી મિસળ એટલે હું મિસળ એટલે હું હા મિસળ પાઉ પછી બે ત્રણ વાર ખાધું ને ઘર માં લઈ આયવા પાર્સલ પછી બહુ ગઈમુ પછી હવે અમે ઘરે બનાવી એમ એમાં કેટલું નાખે બધું પૌંઆ નાખે ભજીયા નાખે બધું નાખે
તો આ કેવી રીતે બને છે ઈએ
ઈ મટકી નું સ મટકી કે મઠ મઠ હોય ને આપણા
હા હા.
એ પેલા હા મઠું આ જેમ કુરિતા નાશ નો હોય અંકુરિત અનાજ છે મગ ને ચણા ને વટાણાને બધું અંકુરિત બાંધીને ન કરીએ જે ફણગાવેલા ફણગાવેલા હા હા અંકુરીત થઈ જાય ને ઈ ફણ હા ઈ મઠ ફણગાવેલા પેલા ઈ પછી એની કરે ભાજી
અચ્છા
કક લસુણ ને કાંદો નાખી બધું ડુંગળી ને ઈ
અચ્છા
પછી એમાં એ બધું કરેન પોવા અલગ વઘારે એ અલગ રાખે ભજીયા અલગ રાખે પછી બધું એમાં મિક્સ કરીને આપ આપે એમાં સારું મારે મારા પ્રખ્યાત એને મહારાષ્ટ્રનો ગરમ મસાલો અલગ હોય એ લોકોનો મસાલો બહુ મસ્ત હોય
અચ્છા હા એ મતલબ મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરી પણ બહુ જ હા હા ખડા મસાલા ગરમ મસાલા
હાઈ ઘરમાં જ બનાવેલો
અચ્છા પછી સ્ટ્રોબેરી પણ બહુ જ ફેમસ છે ને
હા.
પછી ચોકલેટો પણ બહુ જ ફેમસ છે કેમ કે ઈ મું હેને ટુર પર ગઈ હતી ને ત્યારે એને કે બોલતે હે મતલબ મારી મારી ફ્રેન્ડ લાઈ હતી એ કહેતી હતી કે એટલી સસ્તી એટલી સસ્તી ચોકલેટો મળે છે ને પહેલે તો
હા. એ ચોકલેટ નું કારખાનું છે ને બનાવવા જાય ભાઈઓ એટલે કામએ હા.
આ અને મીઠાઈઓ પણ બહુ જ બહુ જ ટેસ્ટી મળે છે મીઠાઈ પણ
હા, આઇયા અલગ અલગ મિટ ઠાઈયું મળે આપડે ગુજરાત જેવી નો મળે એમાં કેવી અલગ-અલગ હોય આપડે જઈએ ને દુકાને તો
એ
ગુજરાત જેવી નથી અલગ જ મળે કઈ
અચ્છા.
અમે નામે એ નો સાાઈબડા હોય આઇયા નામ જ અલગ હોય કોય હમ્મ, પણ સારું. સારું હોય, વાંધો ના આવે, હમ્મ.
અચ્છા, બહુજ બહુજ મોટું છે મહારાષ્ટ્ર પણ.
હા, તમે શું ખાધું આજે?
આજે હમે ખીચડી ખાધી.
હા.
હા, કયુકે બપોરે શું હેવી બનાવું હતું ને. તો મમ્મી એ હેવી બનાયો, તે એક તોને રાત્રે ખીચડી ખાધી, મસાલાવાળી...
હા, હા.
હમમ.
હમમ હમમ.
બીજું કવ
તો આજે બપોરે શું ખાધું? બટેકાનું શાક ખાધું, હમ્મ. હમણાં વરી ઈ બનાયું.
અચ્છા, અમે તો આજે બપોરે મલાઈ કોકતા ખાધા હતા મમ્મી એ કીધું કે સમજ નય પડતી હતી કે શું બનાવીએ પછી દૂધી પડી હતી. એટલે મતલબ અમે આમ. બોવ જ નખરા કરે છે હા અમે બધા તો દૂધી ખાવા માટે તો મતલબ આ ધુધી ભાવતી જ નહી. તે એટલે મમ્મી એ કીધુંકે દૂધની સબ્જી બવીઈ દઈશ, તો મેં કીધું ના બાબા દૂધીની સબજી... મત બનાવજો, પછી મારી મમ્મી શું કરે છે. આ મતલબ અમે બધા નહી ખાતા ને કયા આ કે પત્તા ગોભીના મતલબ ભાજ સબ્જઓના... ખતન... તો એટલે મારી મમ્મી કઈ કોઈનામેં કોઈનામેં નાખીને આપી દે જે ભી તમે ખાવ તો... પૂરો તો ખાવ ને બધું શું આ થોડી ડુંગળી અને ટમાટર તમારા ચાલી જાય છે.
હા હા.
તો એટલે મતલબ બધું તો એટલે એના દૂધીના કોફતા બનાવી લીધા હતા અને મતલબ કોપ મલાઈ કોફતા બનાવી લીધા હતા પછી હમ્મ.. પછી મે કી ધૂપ અચ્છા પછી મે... કીધું કે રાગીની ફીર રોટલી જ બનાવીને રાખજો. મમ્મી કીધું કે કણક ની રોટી ખાવ જોઈએ તો મે નાના રાગીની રોટી મને ચાલી જશે. એક જ ખાવાની એ પછી શું નખરા કરવાના.
તમે ભી બીને ખાવ આપણા સિંધી જે બી હ મળે તમારે માટે...
મતલબ આ વરસાદો માં મળે છે આમ તો વરસાદ આ બધ તો ગરમીની સિઝનમાં મળે છે પછી આમ શિયાળામાં આ બધું નહીં મળતું.
નઈ ઈ તો એમ પણ હમણાં મળે ને તમારે અયા
હા, હા હાલ તો મળે છે.
હા.
હમમ, પછી ફૂલ પતાસા ની શબ્જી પણ ખાઈએ છીએ,
હા ફૂલ પતા ચાની બીયની ઈ ભાવે અમને હા
અચ્છા તમને તમારા પ પેલા મળે છે.
હ
મળે છે પહેલે,
હા, મળે છે ને, અમારે અહીં એમ મળે. હમ
અચ્છા.
અમાર સિંધી કોલની છે ને અહીંયા અહીંયા મળે અહીંયા ન મળે અમે જી રહીએ પછી ઓલા મોટા ભાઈ અમારા જાય ને તો લેતા આવે મહિનામાં એક વખત કેવ અમે કઈ ત્યારે લેતા આવે એમ.
અચ્છા તો તમને ખુંબીઓની સબ્જી ભાવે છે?
મ પીયરમાં બહુ ખાધી, આયા નથી કાઈ.
ખુંબીઓ નથી નથી
ખંભીયો જ નથી નહી.
પછી અમારે અહીંયા પણ નથી. અમે અગર મતલબ મેં જોય છે તો મોલ સ્માર્ટ બજાર આ બધામાં જોય છે. અમારા અહીંયા મતલબ જેમ કેને મતલબ જે અજમેર સાઈડ મળે છેને? બારિશોની મતલબ જે મતલબ પો ઉંચી જમીન હોય છે ત્યાં તો મળે છે ને બહુ જ આ એના એમદાબાદમાં આ બધી સાઈડો મળે છે તો મતલબ કેમ જેમ આપણે સબ્જીઓ લેવા જાઈએ છે માર્કેટમાં આ બધી મળે છે ને અમારે અહીંયા, પણ નહીં મળતી મળે છે તો બ્લિંકીટ કરો યા ના કરુ. તો એને ક્યાં બોલતે સ્માર્ટ બજારમાં લઈ લેવા જાવ.
હા હા,
મને બહુ જ ભાવે છે એટલી ભાવે છે ને એ સબ્જી તો,
અમાર તો અહિયાં પિયર માં તો, બઉ આજુબાજુ, બહુ મળતી ખુંબી, અમે બઉ ખાધી નાનપણમાં.
હા મારા દાદા પણ મારા દાદા અગર ક્યારે ગામમાં જતા ને તો, પેલા પહેલા અહિયાં પણ મળતી કેમ કે આ તો કુદરતી છે ને આ કેવી રીતે ઉગાવએ આપણે ખુંબીઓ તો ખુંબીઓ તો આપણે જ મતલબ પોચી જમીન અને વરસાદની જમીનમાં છે
હા જમીનમાં જ
ત્યારે મારા દાદા મતલબ આમ જોતા ને કેમ કે મારા દાદા ગામમાં જાતા તો તો એ મતલબ સબ્જીઓ લઈને આવતા તો તે જોતા ને તો એ પણ સબ્જીઓ તો પૈસાથી લઈને આવતા પછી ખુંબીઓનો તો કોઈ ખબર જ તો તો પછી મારા દાદા એના ક્યાં બોલતે નેકાળીને પછી લ લઈ લેતા આવતા તો મારા દાદા બોલતા કે, પહે પહેલાં તો એટલી મળતી, એટલી મળતી, આમ પૈસા આપ- ફ એવી જ નહી આમ તમે બસ લઈને જઓ આમ જ
હા
હા.
હમ પઢાવેને નથી મળતું હમ
પેલાતો બહુ જ વેરાયટીઓ પણ હતી ને, આમ સીધી ખુંભી ઓ હતી. પેલી ગેમ ગોલ ટોપીઓ વાળી ખુંબીઓ હતી.
હા
મારા દાદા બોલતા હતા કે, અલગ અલગ વેરાયટીઓની કુંભીઓ પણ મળતી હતી.
હમ.
બઉ જ બઉ જ પર ભાવે તો છે ખૂબીઓની સબ્જી તો મતલબ હું કવ ને મારી ફ્રેન્ડો કે મશરૂમ ની સબ્જી તમને ભાવે છે મશરૂમ ભાવે છે એ કેય આ મશરૂમ તો છી કેવું જોવાથી જ એકદમ ગંધ આવે છે તું ખાય કેવી રીતે? આપણી સિંધી પહેલા પ્યાજ મે બનાઈએ પ્યાજ બનાવીએ તો કેવી-કેવી રીતની સારી આ લાગે છે.
હમ્મ. આપણે સિંધી નું તો ખાવાનું અલગ જ હોય, ગુજરાતીઓ નો અલગ, ગુજરાતીમાં ખાલી દાળ ભાત ને એવું હોય. બધું આપણે સિંધી તો એમ સારો જ હા.
હા. એ બધું ડેલી ધાલ ભાત ને આમ, ખીચડી ને આમ ખબર નહીં શું-શું બસ આમ આટ ટલું જ ખા-ખા કરે છે. ભાવે છે એવી રીતે એમને.
આપણા સિંધી લોકો તો ખાવા પીવા ના શોખ ખીન માણસો છીએ. જેવું તેવું ભાવે નહીં કોઈ ને.
હા એજ છે ને. સવારે દાલ પકવાન જોઈએ તો જોઈએ.
હા ઈ જ ને.
કોકી જોઈએ તો જોઈએ. કોકી ખાવાની તો ખાવાની બસ.
ખાવાની હા. અમારા ઓલા મસ્કત વાળા બહેને કાલે પરમ દી નીકળા ને તો ઈ એ સાથમાં કોકી